જમાં
બસ મજામાં.
શું ચાલે બોલો શાંતિ.
બસ શાંતિ.
અ. એમ કેતો તો કે કાલે મેચ છે ઈન્ડિયા પાકિસ્તાનની તો મેચ જોવાના છો તમે?
હ મને એજ મેચ ગમે બીજી એકેઈ ગમતી નહીં ઇન્ડિયા પાકિસ્તાન ની જ મેચ ગમે જોવાની.
તો ઇન્ડિયા પાકિસ્તાન ની મેચ છે તો ચાલો આપડે સ્ટેડિયમમાં મેચ જોવા જઈશું.
હા, ચોક્કસ પણ મને ક્રિકેટ વિશે થોડુંક નોલેજ નથી તો તમે ક્રિકેટ વિશે મને થોડું નોલેજ આપશો.
તમે જમી લીધું છે કે બાકી છે હજી કેમ કે ઘણી દસ મિનિટ જેવી લાંબી વાત ચાલશે ક્રિકેટ વિશે તો જેટલું બોલું એટલું ઓછું પડશે મારે, એટલે તમે જમી ના લીધું હોય તો જમી લો.
ના મે જમીને જ બેઠી છું વાંધો ની.
ઓકે! તો ચલો તારે આપડે ચર્ચા કરીએ, નમસ્તે મિત્ર.
નમસ્તે.
આજે આપણે ક્રિકેટ વિશે વાત કરીએ.
હા, ચોક્કસ બોલો.
ક્રિકેટ તો મારા સૌથી કેહેવાય કે મનપસંદ રમતો માની એક રમત છે જે મને સૌથી વધારે ગમે છે.
હ, ભારત- ભારત ઇતિહાસ અ ભારત સહિત ઘણા દેશોમાં ક્રિકેટ ખુબ જ લોકપ્રિય રમત છે.
ના-ના સાચી વાત છે ભારત, ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, શ્રીલંકા પછી દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ જેવા દેશોમાં ક્રિકેટ ખૂબ પસંદ કરવામાં આવે છે.
હા, ક્રિકેટ ની શરૂઆત ક્યાંથી થઈ હતી.
ક્રિકેટની શરૂઆત ઈંગ્લેન્ડમાં થઈ હતી. ત્યાર બાાદ તે સમગ્ર વિશ્વમાં લોકપ્રિય બની ગઈ.
ક્રિકેટ માં એક ટિમ ક્રિકેટમાં એક ટીમમાં કેટલા ખેલાડીઓ હોય છે.
આપણે ક્રિકેટમાં દરેક ટીમમાં અગિયાર ખેલાડીઓ હોય છે. એક ટીમ બેટિંગ કરે છે અને બીજી ટીમ બોલિંગ તથા ફિલ્ડિંગ કરે છે.
ક્રિકેટ રમવા માટે ક્યાં સાધનો સાધનની જરૂર પડે છે.
ક્રિકેટ રમવા માટે બોલ, બેટ, સ્ટમ્પ, બિલ્સ ક્લોબ્સ, હેલ્મેટ બેલ્ટસ અને અન્ય સુરક્ષાના સાધનોની જરૂર પડે છે.
આ બેલ્ટસ એટલે?
બેલ્સ એટલે જે ચક્કલીઓ કઈ છે ને સ્ટમ્પ પર મૂકવામાં નહી આવતી બે ચક્કલીઓ.
ઓકે, હ અને પેટસ.
પેટસ એટલે કે તમારે જે આપડે જાંગનો ભાગ હોય ને જે
હા
ત્યાં આગળ પેડ સેલે ત્યાં આગળ અને નીચે પગમાં ની આપડે લાંબ બા લાંબા પેલા ફૂટમાં પહેરતા એને પેટસ કેવાય.
ઓકે ક્રિકેટ ના કેટલા પ્રકાર છે.
ક્રિકેટના મુખ્ય ત્રણ પ્રકાર છે ટેસ્ટ ક્રિકેટ વન ડે અને ટી ટ્વેન્ટી ક્રિકેટ. તેવી જ રીતે ટીસ ક્રિકેટમાં એવું હોય છે કે બ ટોટલ
પર આખા દિવસમાં નેવું ઓવર નાખવાની હોય. એવા પાંચ દિવસની ટેસ્ટ ક્રિકેટ એક મેચ પાંચ દિવસની આવે. એમાં પેલ ટોસ ઉછાડવામાં આવે. ટોસ ઉછડીને જે ટીમ ટોસ જીતે તે બેટિંગ કે બોલિંગ બંને માંથી કોઈ પણ એક નકકી કોઈ પણ એક માંગે છે કે ભાઈ ચલો અમે બેટિંગ કરીશું કે બોલિંગ કરીશું. તો સામેવાળી ટીમ જ્યાં સુધી તેની દસ વિકેટ પડે નઈ ત્યાં સુધી તેને બોલિંગ કરવાની હોય છે. એમાં દિવસની ઓછામાં દિવસની વધુ માં વધુ નવ નેવું ઓવર તો કમ્પલસરી નાખ ખવીજ પડે છે ઓછામાં ઓછી નેવું ઓવર તો કમ્પલસરી નાખવી જ પડે છે. અને એવી પાંચ દિવસની ટેસ્ટ હોય છે તેમાં બંને ટીમને બબ્બે ઇનિંગ આપવામાં આવે છે. એક ટીમને અ ધારો કે નેવું ઓવર માં ચારસો રન માર્યા બીજી ટીમે નેવું ઓવરમાં ચારસો ને નેવું રન માર્યા તો જેને રન વધારે માર્યા એને કહેવાય કે આની જોડે લીડ છે નેવ રનની ઉપરના પછી બીજી ટીમ ફરી બેટિંગ કરવા જાય છે. પહેલી જે કર્યું છે એ જ ટીમ ફરી બેટિંગ કરવા પેલા એને નેવું રન જે નેવું રન માર્યા તા વધારે ટીમે એ પેલા એનો લીડ ઉતારવાનો પછી જેટલા રન બીજા એક્સ્ટ્રા મારે. ધારો કે નેવું રનનો લીડ છે. તો સમજી લો, ત્રણસો રન માર્યા ટીમે ટોટલ તો બીજી ટીમને બસો દસ. રૂપિયા બસો દસ રન જીતવા માટે ટાર્ગેટ મળે છે. એટલે બીજી ટીમ એ પાંચ દિવસની અંદર જ એને, બસો દસ રન મારી મેચ જીતાડવાની હોય છે. જેમાં જો તે બસો દસ રન ના મારે અને જો એ બસો દસ રન મારતા પહેલા એ પૂરેપૂરી ઓલ આઉટ થઈ જાય. તો સામે વાળી ટીમ જીતે. જો બસો દસ રન મારી દે. તો તે જેણે રન મારી્યા એ ટીમ જીતી જાય છે અને જો રન ના વાગે એને ઓલ આઉટ પણ ના થાય. તો એ મેચ એઝ ડ્રો જાય છે.
હ. સાચી વાત છે. અને વન ડે મેચમાં શું ખાસ હોય છે?
વન ડે મેચમાં એવું હોય છે કે ફિફ્ટી ફિફી મેચ હોય છે. એમાં અને બંને પક્ષકાર પચાસ પચાસ ઓવરની મેચ રમે છે અને બંને જે જીતે વધાર રન મારે ટીમ જીતે છે. તમે વિરાટ કોહલી વિશે જાણો છો?
હા, વિરાટ કોહલી વિશે એટલું બધું કઈ જાણતી નથી, પણ મને વિરાટ કોહલી ગમે છે.
કઈ રીતે?
એ મતલબ કે એની વાઈફની કેર સારી કરે છે. એકબીજાને વિરાટ કોહલી અને અનુષ્કા એક બીજાની કેર સારી કરે છે. અને પ્લસ, એ લોકો નો ગ્રેટ લવ છે
તમે ક્રિકેટમાં કયા કયા પ્લેયરોને ઓળખો છો?
વિરાટ કોહલી, સચિન તેડુલકર પછી નથી ખબર બીજા પણ હ કૃણાલ પંડ્યા, હાર્દિક પંડ્યા. પછી અત્યારે સુભમન ગિલ જસપ્રીત, જસપ્રીત બુમરાહ ને તો ઓછું જોયેલો છે. એટલે એમ જોઉ તો ઓળખું પછી અક્ષર પટેલ. એ અક્ષર પટેલ નડિયાદનો છે, ગુજરાતનો છે હાર્દિક. પટેલ અને કૃણાલ, હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા બી કંઈક વડોદરાના છે, હે ને.
હમ સાચી વાત છે તમારી.
અને અક્ષર, અક્ષર પટેલએ નડિયાદમાં છે, સાચી વાત?
સાચી વાત છે. તમારે જશપ્રીત બુમરાહ અમદાવાદનો છે.
અચ્છા. અને આ ટી ટ્વેન્ટીમાં જે એક નાનો છોકરો આવ્યો છે કે, એના પપ્પ પપ્પાને ચાની લારી હતી. અને કંઈક સારા એવા રન માર્યા હતા એ એકે ઓવરમાં કઈક એક એક જ દિવસમાં ફેમસ
એનું નામ વૈભવ સૂર્યવંશી છે, એ ચૌદ વર્ષ નો માત્ર હતો ત્યારે તેને આઈપીએલમાં ડેવ્યુ કહે છે, આઈપીએલમાં પહેલી મેચ ચૌદ વર્ષે અને રમી હતી. અને સૌથી યંગ પ્લેયર બન્યો હવે આઈપીએલ મેચ રમનારો અને અત્યારે એને એનું પરફોર્મન્સ અત્યારે છેલ્લા વર્ષ, બે વર્ષ માં ઘણું બધું સારું છે અને એ બે બે વષૅ પછી અત્યારે, એ ઇન્ટરનેશનલમાં પણ તેને ડેબ્યુ કરીને, ઇન્ટરનેશનલ પણ ટી ટ્વેન્ટી રમવા માટે આવી ગયો છે.
અચ્છા સચિન તેંડુલકર ને ક્રી કેટ ના ભગવાન કેમ કહેવામાં આવે છે?
સચિન તેંડુલકરને ક્રિકેટના ભગવાન એટલા માટે કહેવામાં આવે છે કે અત્યાર સુધી કોઈ પણ પ્લેયરે અ ટોટલ હંડ ઇન્ટરનેશનલ મેચિસ માં હંડ્રેડ સેન્ચુરીઝ હંડ્રેડ વખત મારી નથી તે માત્ર એક જ ખેલાડી એવો છે કે જેને હંડ્રેડ સેન્ચુરી હંડ્રેડ વખત મારી છે માટે તેને ક્રિકેટ નો ભગવાન કહેવામાં આવે છે.
તો તમે વિરાટ કોહલી વિશે શું કેવા માંગો છો?
હું વિરાટ કોહલી વિશે હું એવું કેવા માંગુ છું કે વિરાટ કોહલી કેવાય ને કે વન ટાઈમ આમ કેવાય કે જનરેશનમાં આવો એક જ વખત પ્લેયર આવે કે જે પાકિસ્તાન જેવી પાકિસ્તાન ટીમ સામે પણ કોઈ દિવસ ઇન્ડિયાને હારવા દેતો નથી એની ફેમસ મેચ છે અત્યારે ઈન્ડિયા પાકિસ્તાન ની એક ફેમસ મેચ છે કે જેમાં વિરાટ કોહલી હારીશ શ્રોફને બે બોલ પર બે સિક્સ મારીને એટલી જોરદાર બોલ ઇન ધ પેલું કેહેવાય છે કે જનરેશનમાં આવી કોઈએ શોટ મારી નથી અત્યાર સુધી એવી શોટ એને મારીને મેચ જીતાડેલી અને તે ઘરી ખરી પરસ્ બહુ ખરાબ પરિસ્થિતિઓ માંથી પણ મેચ બહાર કાઢી લેવાની તાકાત ધરાવે છે.
એનો એક એનો એક ડાયલોગ બહુ ફેમસ થયો છે ને કે જાને ઇંગ્લિશમાં એ બોલ્યો તો હું ગુજરાતીમાં વ્યક્ત કરું છું તમને કે તમને જીરો પસન્ટ બી તમે હારવાના હો તો ઝીરો પસન્ટ બી ચાન્સેસ છે એવું કઈ
ની એટલે ડાયલોગ એમાં એવો છે કે જો તમારી પાસે જીતવાના ચાન્સ ફક્ત એક પર્સેન્ટ હોય ને વન પરસેન્ટ તો પણ તમે ટ્રાય છેકેમ કે વન પર્સન્ટ હંડ્રેડ પર્સન્ટ થઈ જાય એને ખબર નથી પડતી. તમે મને ધોની વિશે કશું કેહેશો?
મહે આમ તો મને મહેન્દ્રસિંહ ધોની વિશે કઈ આમ બો ખાસ મને નથી નોલેજ પણ મને જે છે હું તમને કવ છું મહેન્દ્ર ધોની શાંત સ્વભાવ ના હોય છે શાંત સ્વભાવના છે. ઉત્તમ કે કેપ શું કેહેવાય ઉત્તમ કેપ્ટનશીપ અને ફિલ્ડિંગ માટે જાણી તા છે. તેમના અ ફિનિશ્યુ સિંંગ માટે તેમના નેતૃત્વમાં ભારતે બે હજાર અગયાર નો વિશ્વ કપ જીત્યો હતો.
સાચી વાત છે તમે આઈપીએલ વિશે પણ ઘણું સાંભળવા મળે છે
હા સાંભળવા મળે છે પણ આ વસ્તુ મેં તમા મેં તમને કીધું ને કે મને નોલેજ નથી તમે જ કોને કે આઈપીએલ વિશે તમે શું કેવા માંગો છો?
હા ઇન્ડિયન પ્રીમિયર લીગ વિશ્વની સૌથી લોકપ્રિય ટી ટ્વેન્ટી લીગોમાંની એક છે તેમાં વિશ્વભરના ખેલાડીઓ ભાગ લે છે. ક્રિકેટ રમવાથી શું ફાયદા થાય છે? તો જો પહેલા શરીર તંદુરસ્ત રહે છે ને ટીમવર્કની ભાવના વિકસે છે આત્મવિશ્વાસ વધે છે અને શિસ્ત શીખવા મળે છે. એક સારો ક્રિકેટર બનવા માટે શું કરવું જોઈએ? પેલા તો તો એક સારો ક્રિકેટર બનવા માટે નિયમિત પ્રેક્ટિસ, યોગ્ય કોચિંગ, સારો ખોરાક, ફિટનેસ અને મહેનત ખુબ જરૂરી છે. ક્રિકેટમાં રમત ગમત રમત ભાવના નું શું મહત્વ છે? જીત અને હાર, બંનેને સમાન રીતે સ્વીકારવી, વિરોધી ટીમનો આદર કરવો. અને નિયમોનું પાલન કરવું એ સાચી રમત ભાવના છે, શું ક્રિકેટ માત્ર મનોરંજન માટે છે. તો કે જવાબ આપો, શું ક્રિકેટ માત્ર મનોરંજન માટે છે.
નહી ક્રિકેટ થીલોકો, લોકોમાં એકતા, મિત્રતા, અને દેશ પ્રેમની ભાવના પણ વિકસે છે, જ્યારે ભારત કોઈ મોટી મેચ જીતે છે. ત્યારે આખો દેશ ઉજવણી કરે છે. આ હા આ એક ક્ષણ દરેક ભારતીયો માટે ગર્વની વાત છે. અંતમાં તમને એટલું જ કહીશ કે ક્રિકેટ માત્ર રમત નહીં પરંતુ લાખો લોકોની લાગણી છે તે આપણને મહેનત, શિસ્ત, ધીરજ, ટીમવર્કનું મહ -ત્વ શીખવે છે, તમારી સાથે વાત કરીને મને ખૂબ આનંદ મળ્યો અને મને તમારી પાસેથી ક્રિકેટ વિશે ઘણું એવું જા જાણવા મળે છે આપડે જરૂરથી મેચ જોવા સાથે જઈશું. આભાર તમારો,
આભાર તમારો,